હલો હલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો મજામાં?
હા મજામાં, તમે?
ઓ તબિત પાણી ચારા?
હા સારા છે.
હા. બાકી હું ચાલેસ, કામકાજ કેમ ચાલે?
કમ્પ્લેટ.
કોમ્પલેટ હ.
હા.
જમી લીધું?
હા જમીને બેઠા છીએ, બધા ફ્રેન્ડને બધા
‍ વોક કરવા જાઓ કે નહી?
શું?
વોક કરવા જાઓ કે નહી?
ના ના હમણાં તો નહી મતલબ કે એમ જ અહિયા ધાબે ચાલ્યા કરીએ.
હા.
એમ તો બહુ બાર જવાનું એમ તો રાતે તો ગમે જવાનું પણ એમ ફ્રેન્ડસર્કલ જો ના આવ્યું હોય તો પછી એવ થાય કે ના ઘર બેઠા જ સારું એમ. મોબાઈલ જોયા કરીએ વધારે
મારે તો ફોન પર વાતચીત કરતા કરતા વોક થઈ જાય.
એ સારું એક વાત અમારે તો
એલે રૂમ બરે તો અવાજ હોય, અમારે અહીં કૂતરાઓને બહુ હોય કૂતરા નો અવાજ ત બેસો આખો દી બાર હોય જ અમારે ત્યાં
હા એટલે ભાઈ રૂમમાં મતલબ કે ચા ઘરમાં ઘરમાં અમારે એવું છે અમે ધાબેજ ચાલીએ મતલબ કે જતા રહીએ બહેનો પછી ત્યાં ઉપરથી ચાલ્યા કરીએ ને કામ કરતા જઈએ અથવા પછી થાકી જઈએ તો મોબાઈલ જોઈએ ને એવું.
હા હું થોડી વાર હાલું પછી બેસી જાઉ થોડી વાર વરી હાલું એમ. મારે તો હાલવાનો બહુ શોખ મને પણ આવે પગ કામ નથી કરતા પેલા બઉુ ચાલતી હું તો.
આયે તો આપડે આગળ જ મતલબ કે બધું જોવું પડે આપડે.
હા એ જ ને.
હમ હમ.
હવે પેલા તો આમ સવાર ના ઉઠી ને બહું વોક કરતી. પછી બપોરે સાંજે જયારે જઉ ને ત્યારે આમ હાલવાનું ચાલુ જ હોય મારે હું.
હા હા મને હો ચાર મેં તો પેલા બહુ જ કે હું પણ આવું મમ્મી લોકો કે કે તારે જ્યાં જને બધા ચાલતું જવાનાથી. પણ જાનું પછી ગાડી લઈ આયપી ને તો પછી ગાડી લઈને બધે નીકળી પડું. થોડું કામ હો ને તો એ ગાડી લઈ ને જતી રહું. તો મમ્મી કે જુને કેટલી આડત પડી ગઈ છે તને ગાડીની.
હા.
પેલા નથી તો બઉુ શોખ થયા તો ચાલતી ને ચાલતી જ જો બધે દૂર ડૂર
ગાડી નહોતી ને મારો છોકરો નાનો હતો એટલે ને આવડતી નહોતી એટલે હવે ગાડી આવડી ગઈ એટલે મારે છોકરા ભેગા વારે ગડી ગાડી એટલે હવે ચલાતું નથી એમ. હવે ગાડી ગાડી બસ જરાક કામ હોય અહીયા જવું છે ગાડી ઉપર એટલે શરીરે વધા ગયું છે પેલા શરીર પાતળું હત હવે બહુ જાઝાડુ થઈ ગયુ છે. હામ હે હલવાનું બંધ કરી નાખું બધા એમ જ કે એટલે તારું શરીર જો પેલા. હાલવાનું ચાલુ કરી નાખ પણ હવે ગાડી છે એટલે ઘરમાં પડી હોય ગાડી એટલે હાલો ગાડી ઉપર.
હા એજ એટલે પછી આપડે જ આળસું થઇ જઈએ ખુદ. એટલે એવું જ હોય.
એલા તો શાક ભાજી લેવાનું ગુજરાતમાં અમે જાતા હવે તો અઠવાડિયામાં મારે અહીંયા માર્કેટ લાગે બુધવારે. એટલે પછી આ બધું આઠ દિવસની ભેગુ લઈ આવીએ.
હમ્મ એજ ને ને પેલા તો કેવું કે આવું ગુજરાતમાં રહેતા હોય તો પછી મતલબ કે બધ જવું હોય તો બધું લઈ આવય. દરરોજ માથેને ના
હમ્મ પણ હવે અહીંયા ટેવાઈ ગયા એટલે વાંધો નથી મહારાષ્ટ્ર ની આવા લાગી ગઈરા મહારાષ્ટ્ર ના લોકો રહીને હવે કઈ વાંધો નથી એમ હવે ગુજરાત માં જાય તો ઓછું ગમે હવે અહીં ફાવી ગયું છે વાંધો નથી હામ.
જોવો દેસ એવો વેસ્ટ કરવું પડે પછી તો.
હમ્મ પેલા તો અહીયા આવ્યા હતા એટલા રોટ હતા બધા એ મારા છોકરા ને ન મજા આવે મને ન મજા આવે મા પતિ દે
ત્યાં થોડા બહુ વાર લાગે પછી નવી જગ્યાએ તો.
અહીંયા આવ્યા તો બધું નવીન જ લાગતું હતું આઠ વાગે બધા સુઈ જાય સાડા આઠ વાગે બધા દરવાજા બંધ થઈ જાય કોઈ બહરે ન દેખાાય માણસસે ન દે
ઓ હો ને અહીંયા તો ગુજરાતમાં તો ફ્રી બધે ફર્યા હોય કોણ દસ ના બાર હો વાગી જાય તો એ
અહિયાં તો રાતના ખાસ કરીને બધા ફરવાય નીકળે રાતના.
હા હા.
આંબા આપણે ગુજરાતમાં તો અમે તો રાતના દસ વાગ્યા પછી દુકાનેથી આવતા જ અમે કરીને બારે ચોડા પીવા જતા અને બાર થઈ જતા રાતના. ગાડી લઈ ને ફરવા જતા તમે જુનાગઢ માં બહવનાથ ને બધું ફરવાનું છે બઉ
હા હા ત્યાં તો મસ્ત છે જુનાગઢ માલું બધું. હ ગિરનાર ને બધું તમે જયા હછો નઈ.
હા બ્ચું કિરનાર
હા ગિરનાર ટો ચાઢવુબો
પણ ચઢયા નથી. પૂરો ચડા્યા નતા અમને ચડવાની બહુ ઈચ્છા હતી પણ મારો છોકરો ઠીક નોતો રહેતો નાનપણમાં બહુ બીમાર રહેતો. ત.
હા હા.
પછી એમા ને એમા ત આખો હતી એમ
અમે ગયેલા મતલબ કે બે થી ત્રણ વાગ્યા છે પણ ગિરનાર ચઢવાની મમ્મ ગિરનાર. જ જવાનું તો ગમે પણ પછી મમ્મી પપ્પા અમને મોકલી જ ના કે નહી જવાનું.
હા.
એટલે કે તો એમ તો મસ્ત એમ લાગે કે ના આવું વરસાદ ને એવા વાટ વરણ માટે જવાનું બહુ ગમે કે એવા જગ્યા જઈએ વરસાદ પર
હા.
તો પછી અમુક આટોંધ કરી દે પેલું પહાડી વિસ્તાર એ બધું હોય ને એટલા હતું. હા પાવાગઢ ને એવું બધું તો.
અહં હવે મોટો થ મારો છોકરો તોને બિમાર્ટ, મોલ બસ એજ ગમે. જયારે થઈ. ક મમ્મી હાલ જ બોર થાય ચાલ ને જઈ આવી આપડે બીમાર્ટ હાલ જઈ આવીને મોલ ત્યાં જઈએ વહં જઈએ બસ ખાલી મોલ જ જોવા.
ત્યાં આગળ મજા આવે ને મતલબ કે મોલ માટે ગેમ ઝોન ને બધું એટલે
પછી તો ઘરે પાંસો હજાર રૂપિયા બે હજાર રૂપિયા કઈ ને કઈ વસ્તુ લઈએ કઈ ને કઈ લઈ એટ પછી પૂરું.
હમ અને પાછું ગેમ ઝોન હોય મોલમાં તો તો પછી મજા જ વધારે પડી જાય.
હા.
કે ગેમઝોન માંથી નીકળે ના પછી વેલા બધા
પછી હું ચેલ્લા આમ કે નહી આપને ભાઈ ખર્ચો વધી જાય છે એટલો આપણે વારે મોલ જઈએ એટલે કાંઈ કાંઈ લેવાની ઈચ્છા થાય અજ પછી.
ભઈ આજ આપડે જેટલું ઘરમાં રહીએ ને એટલું બચત થાય એવું જ લાગે મેં પણ હમણાં અતાન અહીંયા કોલ પર થી ને બધા કમાય અને પછી પણ અવે મેં કીધું ચલ અવે વ પેલું વ્રત ને એવું આવે છે. તો મેં કી ચાલ શોપિંગ કરી આવે તો બધા જ ઉડાઈ ન આવી પછી મનમાં એવું થયું કે ના જ ગઈ હોત ને બીજા કઈ જૂના ચલવી લીધા હોય તો હમણા કેટલા બધા બચત થાત મેં કીધું. અને એ ટાઈમે પછી એવું થાય અન બાને કદાચ એવું થાય કે ના લઈ લઈએ હવે આજે નહી તો કાલે વાપરવાનું જ છે ને શોક કરી લઈએ શોખ બધા પુરા
હા તો ઈ એમજ કે માર બે બાપ દીકરો
હા.
આજ કાલે કોણ જોયું છે આજના ચિંતા આજ કર લોન કાલે કોણ જોઈ છે. બસ એક
કે મેં એવું જ કહ મમ્મી ને પછી મે કીધું હ એટલે મમ્મી ને એમજ કઉ કે છે ને. હવે મેં જ કમાવું છું ને તો હવે મેં થોડાક ઉડવા દે. હ જે શોખ થાય તે લાગશે કે હવે બહુ વધી ગયા ત્યાં મે પાછા કંટ્રોલ કરી લે છે. મેં કીધું જાતેજ તો કે કરો તાર જાતે જ એટલે એવું ચાલે બધું.
બાકી તમારા બેન ને બધા મજા માં.
હા બસ બધા મજામાં છે.
હા. બધાન જમવાનું થઇ ગય એમને, બધાન જમવાનું થઇ ગયું એમને
હ બધા નો મતલબ કે પપ્પા એટલે પછી બધા સાથે બેસી જઈએ આજે તો જમવામાં બટ- ટકા વારા ને એવું હતું એટલે પછી જમી લીધું.
વાસણ બાસણ.
હ હ ના સર અત્યારે જ બા છે ને તો બા ના પાડે છ. તે કોઈક દિવસ સવારે નહી ઘસવાના. સાંજે જ ઘસી લાખવાના.
હા એ રાતમાં જ ઘસી નાખવાનું.
ભલે ને બાર વાગ્યા હોય. જમવાના તો પણ ઘસીનેજ ઊંઘવાનું. અને પછી મમ્મી અમુક વાર આળસ કરે ને કે ચાલ મા આજે માં નથી કરવા આજે. પછી મમ્મી એકદમ કટી કટી હોઈ જાય. તો પછી છેલ્લે બાને પણ ના પાડે કે તમે ના કરતા. બાને જીવ ના ચાલે. એટલે પછી બા પાછા વાળામાં જાય ને એટલે આટલા વાસણને ઘહી નહીં આવે. પછી જે મેં તો ગહી નાખખા છે હવે હુઈ રજે કે સોંધી હુટજે કે હવે.
હા જૂઠા વાસણ એમ કે ન રખાય રાત ના. એમ હમ.
એવું છે. અમાર બા એવું કરે. કઈ ના રાખવા દે. કપડા હોય ના રાખવા દે. કોડ મતલબ કે કોરા હોય તો ચાલે. પણ ભીના કે બાથરૂમ માં રાયખા હોય ને તો એ પછી જાતે ધોઈ કરે એમ કે ના કઈખ. હ ન કેવ બધું.
હમ.
હમ આમાં તો આવું તો આમ પેલું લોટ આવે ને આપડે રોટલી નો લોટ. તે પણ ના રવા દે રાતે તો જ આ બધો ઉપયોગ કરવો.
લોટ નઈ મૂક. કામે ના મૂકીએ રાતના તો.
હા અમારા મમ્મી એવું કે કે નહી મૂકવાનું. એટલે પછી નહી. વધે તો પછી છેલ્લે ભાખરી બનાવીને ગાય ને કુતરા ને ખવવાડી દેવાની.
હા. લોટ નહી મુકવાનું વાત ન હમ.
એવું જ કે મમ્મી લોકો હોય.
હા સવારે ઉઠવાનું વેલું હોય તમારું?
હા એટલે મમ્મી ઉઠી જ મેં એમ તો સાત વાગતા ઉઠી જવ. કારણ કે મંડી ને ઉજવા જોઈએ ને. હ મમ્મી દુકાન ગઈ હોય તો. પછી બાકી કામ પવાય ને પછી નવ વાગતા મંદિરે જવ એટલે પડવાય જવ. અત્યારે મોડા જાગ ગયાને પછી હવે તો બા ઉઠાડે. પણ અમે બાબુ એ છે. વેલાહલા જ ઉ થઈ પ પાડે ઉઊમટાને ગમે ઉઊઠ ઉઠ પાણી આવ્યું છે ઉઠ ઉઠ એવું કઈ નથી. પડ પેલા બારને જીવ નહી ચાલે કોઈ ઊંઘું હોય ને કામ ફરું હોય ને તો
છ થાય એટલે એક પછી એક અલાર્મ ચાલુ થતું જાય. છ વાગેનુ નહી એ લોકોને સાત વાગે પહોચવું પડે જવું પડે. એટલે છ વાગે ઉઠવું જ પડે. બાર વાગે સુઈ ને છ વાગે ઉઠી ખુલે કેવે તતે.
નાચ ખુલેને થે થકેલા લાગે. હા. એટલે તમારે સાા ની દુકાન છે? આઈસક્રીમની અને?
હા એ પ્રોવિઝન સ્ટોર જેવું છે. ને ડેરી ફાર્મ જેવું છે. દૂધ દઈએ રાખી છે. હમ.
બરાબર.
પનીર ને બાછી બીજું એ વફર પૂર કરે ને એવું બધું સમાન
બરાબર હા હા અમારે એવું. અમારા પપ્પા જાય પછી મમ્મી પછી ભાઈ જોબ જતા રહે. પછી મારે જ પણ જ બધું ઉતારી બોલે એટલે બા મને ઉઠાવી પડે કે ચાલ ઉઠ. કામ કર. પછી બપોરે સુઈ રહેેજે જેટલું ઊંઘું હોય એટલું.
હા.
બપટો ઊંઘ ના આવે કઈ.
બપોર ના થોડી એટલી ઊંઘ આવી. બપોરનામ ઝપકી ની કર
હા એજ ને અને પછી મન તો કેવું મારું કામ તો એવું છે. કે કદાચ બપોર ઊઘ ગઈ હોય ને તો પછી ઉઠું ને તો એકદમ ગુસ્સો ચાલુ થઈ જાય અને કોઈ વ્યક્તિ સાથે વા
હા એ તો પછી આડસ એવું ભરાય છે શરીર માં ખુબ શરીર બેકાર થઈ જાય. બપોરના વધારે નિંદ કરીએને તો તો આળસ શરીર ખરાબ થઈ જાય છે.
હમ્મ, એટલે પછી મે તો શું કરો હવારે એકદમ કાન બંધ કરીને હુઈ રહવું. ઠૂર ઉઠૂરના પછી શાંતિથી છેન અમુક વાટો બો થાકી ગઈ હુંને તો પછી આઠ નવ વાગે ઉઠું. પછી મમ્મી આવે પછી મમ્મીને કહું મમ્મી હજ કામ બાકી છે બધું જ. તે હાલજ કઈને હું કરી નાખીશ. એટલે એ હારું મમ્મી ના ઘરે. મમ્મીઓ ક્યા અહીયા શોખ કર. શાસ્તિક જા પછી બધું ખાવા પડશે કે.
લગ્ન પછી તો બહુ ફેર પડી જાય છે.
હા મમ્મી ઉઠતી તે તો.
એ આવી જાય છે ને એટલે પછી બહુ ફેર પડી જાય છે માં ને આ લાટકૂટ થઈ જાય બધા.
હા હા ત્યાં ના જ.
ત્યાં ન થાય ભલે કેટલીક સાસુ સારીઓ પણ ન થાય મા જેવું ન થાય ઘર.
હા એજ મારે મમ્મી એવજ કે છે કે અહિયાં જે કરવું ને તો કલે. એટલે હજી જમવાનું પણ મેં ના બનાવાનું પહિ પપ્પા કે સીખ થોડુંક બેટા પછી અઘરુ પડશે મે તું કઈ ને થઈ જશે. પછી મમ્મી જ ના કે હા કઈને શીખ શકે માટે પછી તો માથે બધું અમે કઈ શીખી ના આવેલા.
હા એઈ જ ને માથે પડે એટલે બધું થઈ જાય. હમ્મ. આજકાલની છોકરીઓને વાર એવું નથી હાલતું યાં એવું કરે પણ નથી હાલતો પછી. અઘરું લાગે છે એ લોકોને.
હા એજ, મે અમુક વાર તો અમુકવાર ખોડુ ગુસે ને એવુ બોટ હોયને હું કામ કરી કરીને કંતાળી ગયો હોય ને તો મમ્મીનેમ જ કહું તે કઈને હું તો હાવું વગર નું શોધીશ ક્યાંથી મળવાનો હાવો વગર ન? સાસું તો હોય જ ને કે મેં કીધ એવુ ના કઈ ના હોય મેં એકું. છોકરાને મેં એકું સો રેતો હોય કે ગમે તે હોય તો મે ના હોય તો ક્યાં તને બ બધું એવું જોઈએ કે ત તો આવું મળશે કે એક ને બે મળશે કે
હ
એવું તારી તમામકતો.
અમારી છોકરી એમજ કે કે અમને સાસુ છે ને અમારા ભાભી છેવી જોઈએ મારા દાદી ને બતાય ભાભી કે. તો બધા એમ જ કે કે અમારે સાસુ એ અમારી દાદી જેવી જ જોઈએ અમને. દાદી અમારી એમ અમાર સાસુ કઈ તો બોલ અમને બહ દીકરા.
એજ ને મતલબ
બઉ સારા છે એટલે બધા એમજ કે કે અમને એવી સાથેસ જોય.
હા એમ તો હવે જો નેને જમાનો જેવું થઈ ગયો છે બધી સાસુ એવું વિચારે છે. કે મારી બઉ કેવી આવશે હવે તો સાસુ ની કોઈને બીક નહી લાગય બહુ ને જ બીક લાગે છે.
ના ના. લઈ મુશ્કેલ અમા સપુરે સારા હતા અમારા બહ ભ સારા દીકરી જેવો દીકરી છે એ વિશેષ રાખ્યું હતું અમને
હા.
બવ આયકું તું એટલે
એવું જ ફેમિલી સારું એમ સાથે રહીને બધું કરે ને.
પૈચ ટકે ભલે કેટલા ના હોય પણ આ ઘર નું સુખ હોય ને એ સાચું સુખ એમ. પૈસા તો આજ છે કાલ નથી તો આ
એજ નહ એટલે એવું હોવું જોઈએ એમ તો બધા સારું
પણ બાકી પરિવાર ના બધા લોકો ખુબ સારા છે એટલે બાંધો ની
હા હા કઈને આપડે મિનિટ પૂરી થાય છે
હા